એ
જય શ્રી કૃષ્ણ કેમ છો? મજા
હહ મજામાં. તમે કેમ છો?
બસ મજામાં. બસ આ જમવાની તૈયારી ચાલે. રોજ શાક ભાખરીને, શાખ ભાખરી, ખીચડીને એવું બનાઈ મેં કીધું તમે બધું બહુ સારું સારું નવું બનાવતા હોઉ છો. લાવો આજે કંઈક પૂછું કે શું બનાવાય?
અમારે તો બાપ્પા અમારે તો વાત જ નહીં કરવાની, ને બધા-બધા જણનું અલગ-અલગ જમવાનું મેનુ હોય. કે આ પેલું કેહેશે, મમ્મી માર માટે આ બનાવજે, પેલું કહેશે આ બનાવજે, વ્યક્તિ-વ્યક્તિ નો અલગ બની જાય ઘણી વખત.
હા. એટલે જ ને બધું તમે બધી બહું વેરાયટી બનાવતા હોવ છો.
વેરાઈટી એટલી બધી તો નહીં પણ કંઈક તો કંઈક બનાવું પડે, છોકરાઓને કેવું હોય કે હવે મોટા થયા છોકરાવ, એટલે કંઈકનું કઈકા ખાવું એટલે કંઈક નું કંઈક કંઈક નું કંઈક તો બનાવું જ પડે છોકરાઓ માટે. ટિફિન માં લંચ બોક્સ માં એય શાકભાજી તો અમુક ખા તા ના હોય, તે શકભાજી કે કેમનું ખવડાવવું આપ પણે છોકરાઓને. અમુક તો હું મોબાઈલ માંથી શું-શું કેમનું બનાવાનું એ બધું જોઈ લઉં. બછેરી તે થોડુંક બનાઈ દઈએ મિક્સ એ બધું કરીને થોડું ઘણું, પણ શાકભાજી જેટલું વધારે જાય એટલું સારું એવી રીતે બનાઈએ. ખાવાનું.
હા એ વાત બી સાચી, પાછું બધું સવાલ, એક તો બનાવું શું રોજે સવાલ એ ભઈ સવારે શું બનાવું, બપો શું બનાવું, સાંજે શું બનાવું.
અહ અમારે એવું જ હોય છે, બને પેલા તો મારા સાસુ સસરા હતા ને તો કમ્પલસરી ડેલી પહેલા તો બધા જમી લેતા તા. એવું નહોતું થઈ કે બધા નું અલગ-અલગ બનાઈએ, ચલો એક દિવસ દાળ, ભાત, શાક, રોટલી, જેસે કડી, ભાત, શાક, રોટલી બને ને ત્રીજે દિવસે ખીચડી, શાક ને કડી એવી રીતે જ બનતું હોય. અને હાજે કમ્પલસરી ડેલી ભાખરી શાક હોય આંડવો હોય, ઢોકળા ને એવું કંઈક જ બનાઈએ, એનાથી વિશેષ તો કંઈ બને નહીં. અને અત્યારે તો બાર ના પીઝા ને, પાસ્તા ને, આન તે બધું કેટલી જાત પેલા તો પીઝા એય નતા જોવા મળતા કે પાસ્ત, એવું બધું કંઈક જોવાય નતું મલતું, ચલો આપડે બહુ-બહુ કરીએ તો પાઉંભાજી હોય. કા તો ઢોસા હોય.
હા ઢોસા હોય, સાચી વાત છે.
વધારે-વધારે, ચાલો આપડે કોકની બર્થ ડે છે, કોકને જમવાનું કહેવાનું છ, કશું બનાવવાનું બર્ડે મ તો આપડે પાઉભા ઓહો બનાય એવું થાય ને કંઈ નહી પાઉંભાજી માં શું ખાવા જેવું છે, એવું થઈ જાય અત્યારના છોકરાઓ કે ના કે બારે હોટલના જ પીઝા ખાવાના હોય, એવું બધું હોય, એ બધું સારું એવું હોય છોકરાઓના અત્યારના બાપ
સાચી વાત છે. એવું જ હોય અત્યારે.
છોકરાઓ ના હાજે તો પાછું આપડે તો રોટલી અમાર તો મારા સાસુ સસરા તો બધા અત્યારે તો પેલા શાક અને દૂધ, ડેલી હોય, ભાખરી, શાક ને દૂધ તો હોય જ. પણ બધા જ અમે એનું કકરાટ નહી કે ના આ શાક નહીં, કે પેલું નહીં, અને અત્યારે છોકરાઓ જે મોટા થત તા જાય છે ને એમાં કે નહી ને પેલું નહી એવું બધું ચાલુ
હા, હું-હું આ શાક ના ખાવ, હું પેલું શાક ના ખાવ
હવે આપડે છોકરા શાકભાજી અને અતાર આપડે શાકભાજી એ શું ખવડાવી, અમુક કેમિકલ વાળું હોય શાકભાજી ને એટલે આપણને- બહુ લાગે, કે આપડે શું શાકભાજી છોકરાઓને ખવડાવીએ એમ. કે શું એના પાવડર અ ઓર્ગેનિક હોય, આપણને એવું થાય કે ના એવું મલતું હોય મોંઘું મલતું હોય. પણ આપેને વળગીધું તો અહીયા બહુ સારું કેહેવાય કેમ છોકરાઓનું હેલ્થ તો સારું રે બીજું કશું નહીં પણ-
સાચી વાત છે અત્યારે તો બધું દવા થી પકડી ને બને
તમે એક જ દિવસ ખાલી જો તમે દૂધી ડાટલી જ હોય બીજે દિવસે- ત્રીજે બીજે ત્રીજે દિવસ તો આટલી મોટી થઈ જાય ઇન્જેક્શન મૂકી એટલે- આપણને તો સારું ખ લાગે છે. અને મરચામાં તો એવી કેમિકલ વાળી દવાઓ નાખે ને- એટલે અમુક અમારા ખેડૂત મિત્રો હોય ને બધા વાત કરે-
હા-
એવું છે કેમિકલ વાળું બધું હોય એટલે આપણને તો ખોડા હોય ને છોકરાઓને શાકભાજી એટલે- પણ એટલી બીક લાગે એના કરતા તો એવું થાય કે આપડે સાદું કઠોળ બનાવીને ખવડાવું આગળ-
ખવડાવવું સારું હા સાચી વાત છે. એ કટોળ અને શાકભાજી મોંઘું કેટલું થતું જાય-
અરે દિવસે દિવસેત્યારે બહુ જ મોંઘું શાક થાય ચોમાસું આવશે ને- એટલે તો ત્રણ ગણો ભાવ થઈ જ શાક નો- તાર તોય આટલું મોંઘું બનાવીએે ને તોય કદાચ- અમુક ખાય છે આ કે ના ભયું બનાવી એટલું મોંઘું શાક થાય કે નહી એ ભાવ- પે પ એ પ્રોબ્લેમ શિયાળામાં તો શાકભાજી
હા અને અમુક શાક માં તો બનાવી ને તોય ટેસ્ટ નહી આવતો- શાકભાજી એ- આવે ને ભીંડામાં અમુક તો કેવાય એકદમ મોટા મોટા હોય ને એવા ભીંડા આવે- કોળકળો-
શું સાકસું બનાવવાનું એવું થઈ જાય એના કરતા તો એવું થઇ જાય કે- દૂધને ભાખરી પેલા એક જ ટાઈમ જમવાનું રાખતા હોય ભગવાને કીધું હોત ને એક જ-
એક ટંગ મ ન એક તો મહેનત બી વધી જાય ત્રણ ટાઈમ બનાવો વાસણ ઘસો ખાવો- પીવો રડ તડું સાફ કરો-
હા એ ભી પોવ પાપા- તારા તો બે ટાઈમ જમવાનું ને પછી બપોરે કંઈક નું કંઈક ઘેર હોય છોકરાઓ એટલે મમ્મી ભૂખ લાગે ભૂખ લાગે- નાસ્તો બી કંઈક નો કંઈક બનાવવો પડે શું બનાવાનો એવું થઈ જાય એવું બડે
જમવાનું તો બનાવાનું ને આ બધું તો અલગ નાસ્તા પાણી તો અલગ કે મમરા વક- ખ્યા મકઈ પોમા તર્યા એવું બધું બનાવો પાછું એ અલગ-
હા એ બી અલગ અને પાછું- તો અહી આવું તો પાછું મમરા તો પછું ભોતા નને કેને- મમરા ખાઈ કેને હોય તો તમે કંટાળી ગય કે ગરમ નાસ્તો કંઈક રોજ બનાવવાનો- રોજ રોજ ગરમ નાસ્તો બી આપડે બનાવાનો ટાઈમ વેલો પછી નાસ્તા ટિફિન બી એવું- બનાવવાનું હોય સવારે જમવાનું બીવું બ- લાખો દિવસ રસોડા માંથી જ આપડે તો ઊંચા નાઈએ એવું થઈ જઈશ-
સાચી વાત છે આખો દિવસ રસોડું જાય- એજ ને એક કામ પતે જમવાનું પતે તો પછી વાસણ ચાલુ થઇ જાય રસોડું-
ના આપણને એવું કહે છે કે શીખ- કે એક જનું આપડે ભલે ગમે તેવું બનાવવાનું હોય પણ એક જ કે કે ના- બધાખી લઈ તો એક જ વસ્તુ બનાવી દઈએ આપડે તો રોજ- પૂછવાનું હોય એ જમવાનું પેલામને પૂછવાનું હોય છોકરાઓને પૂછવાનું હોય- એટલે બધું ગણતરી કરીે, પછી આપડે છોકરાઓ ભાવ હોય ને, એ જ બનાવી આપડે બધા તો એડજસ્ટ કરી લેવું પડે. પણ છોકરાઓ ખાય છે ને?
હા.
છોકરાઓને એડજસ્ટ કરીને પછી આપડણે બી એ રીતે કરી લેવું પડે એવું થાય ઘણી વખત તો-
હા અને એમને એમાં તો ઘણી વાર એટલું ખાવાનું વધ પછી વિચારવું પડવાનું- શું બનાવીએ આનું શું બનાવીએ ફરી યુટિલાઈઝ કરી વાપરીને શું બનાવીએ-
શું થઈ જાય સાચી વાત છે અને શનિ રવિવાર- હોય ને એ દિવસ તો પપ્પા કંટાળી જવાય છોકરાઓ ઘેર હોય એટલે એ પતિ ઘી વાત તારે-
પતી ગયું. આ બનાવો, આ બનાવો, આ બનાવો.
અને છે ને, અત્યારે બહાર બી જમવાનું નહીં ગમતું કે અત્યારે બહાર કે આપડણે શું લઈ જઈએ? બહાર જમવા બી. લઈ જઈએ બહાર, કારણ કે અત્યારે બધું અંદર ભેડસેડ નું, બધું અમુક વસ્તુ તો એવું હોય ને, એલે આપને બાર નું એવું ના થાય કે છોકઓને શું ખડાવીએ બહાર?
હા, બધું કેવું
ફરે આપડે, આપણે પોતાના હાથે બનાવીએ. ચોખ્ખું તેલ હોય. ચોખા મસાલા હોય, બધું હોય ને, તો આપણને અને અક શી ખબર કંઈ બહારનું જમવાનું નહીં. એવું થાય કે આપણે ઘરે ગમે તો બનાવી પણ ઘરનું જમીએ, એવું થઈ જાય છે હવે તો. એટલે અમુક મસાલા એવા વાપ હોય કે એવું ભેડસેળ બધું અમુક હોય, એટલે આપણને એવું થાય કે આપણે શું ખવડીએ છોકરાઓને, એવું થાય. ગણી વખતો.
સાચી વાત છે, બઉ જ એવું થઈ જાય.
હમ.
એના કરતા ઘરે બનાવીને ખવડાવ દેઈશ.
ટીખું સારું એવું બધું, એવું છોકરાઓ આપડા ખાઈને હેલ્થ બી સારું રહે, કંઈ પ્રોબ્લેમ બી ના થાય ને, કશું જ નઈ એટ થ આપડે ઘરે
અને બાર તો એમાં બી પ્રોબ્લેમ, પાછું કોઈને આ ખબર, કોઈને આ ખબર. એટલે આપણેે વિચારી ને જવાનું કે કઈ જગ્યાએ જઈએ કે બધું મળી રહે.
અહિયાં મળી જઈએ, સાચી વાત છે. પણ ચોમાસામાં તો હોય ખબર છે, જાંબુ જે વાંધો ને, પણ જીવડાવવો પડતા હોય છે બધે.
બઉ બઉ જ હોય.
તો તો એટલી બધી પડતી હોય છે ને, એટલે આપણને તો બીક લાગે. લાઈટ તો હોય જ, કારણ કે રસોડું હોય એટલે. એટલે જી વાતોને લીધે થઈને આપણને કન્ટ્રાક્ટ જીવાત લીધે ને બ આડા દિવસે બધું ના આવે. પણ તમે ચોમાસામાં છે ને, બહાર જમવા જવાનું ના ગમે.
ના ગમે મને એમ બધું ચીકણું-ચૂકણું હોય.
હમ. અને ચોમાસામાં કેવું, બધું આમ આપણને કે બહાર નીકળવું બી ના ગમે, એવું થાય.
હા, એ કે એના કરતા ઘરે ખીચડીને
કુકર. હા, હા તમાર તા તો ખીચડી જેમાં તો મોસ્ટલી ખીચડી બને મોસ્ટલી. ડેઇલી સાંજે તો મોસ્ટલી ખીચડી જ બનતી હોય બને ત્યાં સુધી તો. બીજું કંઈક તો બને, તો ખીચડી તો મારો હોય જ, કંપલસરી.
સાચી વાત. અરછા, અમારે બી વિષયમાં એવું છે કે ખીચડી તો જોઈએ જ જોડે. પાછું ડુંગળી ને એવું સમારેલું જોઈએ, અથાણા ને એવું જોઈએ.
તો દાળ-ભાત, શાક, રોટલી. મમ્મી-પપ્પા તો રોજ જી દાળ-ભાત, શાક, રોટલી જ બનતી. તો મમ્મી-પપ્પા નહીં એટલે છોકરાઓ તો દાળ-ભાત તો ખાતા જ નહી, દાળ-ભાત ભાવે નહીં, રાઈસ, જીરા રાઈસ, દાળ ફ્રાય એવું ભાવે.
હા, એ પણ.
અલગ અલગ સ્ટાઈલ ની દાળ ભાવે, એવું બધું હોય કે ગુજરાતી દાળ તો ભાવે નહીં. એટલે પાછું અલગ અલગ સ્ટાઇલ નું બધું જ જોઈ જોઈને કરવાનું હોય.
સાચી વાત છે, અલગ અલગ કરવું પડેને, અહીં તો એમને તો ભાવે નહિં ગુજરાતી દાળ. મીઠી હોય પાછી, અત્યારે તો બધા ચટાકા હોય.
હા. અને એટલું તો ભાવતું ના હોય શાક બે ત્રણ તો બે બનાવવા પડે ગમે તે કોઈ કોરું શાક. રસાવાળું શાખ છે એવું બધું હોય.
હા એ બધામાં જ આખો દિવસ જતો રે ખબર જ નાખ.
હમ.
અત્યારે જો જમવાનું ટાઈમ તો થઈ જયો છે મેં કીધું શું બનાવું શું બનાવું.
અમારે એવું જ છે જમવાનું છે પણ આજે અગિયારસ છે એટલે. સાબુદણાનુંતો ખાતા છે અમે અગિયાર કરીને કશું જમતા જ નહી બને ત્યાં સુધી તો. ફ્રૂટ કેવું જ ખાઈ લઈએ કે ફરાળડી કેવડું એવું લઈ લઈ છે કારણ કે બટાકાથી કછ બટાકાઈ નહી ખાવત અર તો ખાવાના નહી ગમતા હજીવું તો તો બતું જ નહીિ એમ એવું બધું- અને હું બને ત્યાં સુધી તો ઘરમાં છોકરાઓ અગિયારસ નહી કરતા અમે બ તો કરીએ અગયાર તો છોકરાઓ માટે- અલગ બનાવવું પડે એ લોકો માટે ચોખા તોમેં નહીતા જ ને એ દિવસે કે ચોખા.
અમે ભી ઘઉં ચોખા નહી રાંધતા.
એ દિવસે બનાવવાને ભલે રોટલી શાક ખાાવ કે ગમે તે ખાઓ પણ. ખીચડી ન ચોખ વસ્તુ નહી વાપરવાનું દિવસે એમ. ઓ ચુસ્મે
સાચી વાત છે અમારે આજ બધાને અગિયારસ જ છે એટલે એવો જ વિચારશે સાબુદાણાની ખીચડી.
હમ અને અમે નહી જમતા એક જ ટાઈમ ખાલી જમે એટલે કેવું કે ફરાળી ચેવડો છે. કે એવું કઈક વેફર તડી લઈએ અને હજુ તો ફ્રૂટ કે ગમે તે દૂધ એવું લઈ લઈએ. એટલે ચાલે એવું નહિ કે ના કમ્પલસરી એ અઠવાડિયામાં ખરેખર એક ઉપવાસ તો કરવો જ જોઈએ પણ આપણે કરતા હોય ના કરતા હોય પણ હેલ્થ માટે બહ ઘણું સારું છે.
બહુ જ સારું થાય જેટલું બધું ખાધું હોય ને બધું એક દિવસ થોડી રાહત રહેે.
ના થોડું આરામ આપવો જોઈએ કે ના આપણું હેલ્થ સારું રહે બસ બીજું તો.
હા. સાચી વાત છે કઈ નઈ આ બાજુ આવો ત્યારે આવજો ઘરે -
ના ના ચોક્કસ હવે આવું જ છે ને આવું જ છે તમારા ઘરે ચોક્કસ આવીશું હા ચલો હક હ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ- એ